હા કેમ?
હા બસ મજામાં ખાઈ ને બેઠા તા, તમે કહો.
બરાબર કંઈ નઈ બસ મેં કીધું આજે આપણે ભણતરના મહત્વ વિશે ચર્ચા કરીએ એમ.
હા શિક્ષણની શિક્ષણનું મહત્વ તો આપણને કહેવાની જરૂર નથી. એજ કેમ કે બહુ જ મહત્વ છે એનું તો.
હા કારણ કે અ તમે કહ્યું એમ કે કહેવાની જરૂર નથી પણ ભણતર વિશે ચર્ચા કરવી જરૂરી છે કારણ કે કે તો જે છે આપણાં વિકાસ નો અને આપણાં વિચાર શક્તિ નો પાયો કહીએ, તો એમ કહી શકાય ચાલે એમ.
હમ્મ-હમ્મ. એ વાત સાચી તમારી. કે શિક્ષણ માત્ર ખાલી વાંચવું, લખવાનું, શીખવાનું નામ નથી પણ એ કેવું કે શિક્ષણ આપણને વ્યક્તિ વ્યક્તિના જ્ઞાન, વિચારશક્તિ, વ્યક્તિત્વ અને જીવન જીવવાની રીતો શીખવાડે છે આપણને.
હા. હું પણ એજ માનું છું. ભણતર માત્ર પરીક્ષા પાસ કરવા માટે નથી. પરંતુ જીવનને યોગ્ય દિશા આપવા માટે ખૂબ જરૂરી છે.
એ જ વસ્તુ છે. કે આપણને જીવનમાં મતલબ સાચા ખોટાની આ આવડત મલે
હા. એ તો તમે સાચી વાત કહી. તમે કહ્યું એમ, કે ભણતર આપણને જ્ઞાન આપે છે. સાચું અને ખોટું સમજવાની શક્તિ આપે છે, એમ કહી શકાય. અને અહ જીવનમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા આપણામાં વિકસાવે છે. કે આપણે કંઈ રીતે જે જયારે આપણે એવા માર્ગ ઉપર ઊભા હોઈએ, કે આપણી પાસે બે ઓપ્શન હોય તો આપણે આપણા માટે કયો શ્રેષ્ઠ વિકલ્પ છે, એ કંઈ રીતે પસંદ કરી શકીએ? એનું જ્ઞાન જે છે એ આપણને ભણતર આપી શકે છે. અને શિક્ષણ થી જે છે એ વ્યક્તિ નો આત્મવિશ્વાસ પણ વધે છે.
હા. આત્મવિશ્વાસ પણ વધે છે. અને કેવું કે શિક્ષણ વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે. કે ભઈ કોઈના ઉપર નિર્ભરતા ના રહેવા દે તમારી. તમે જાતે નોકરી ગોતી ને કમાતા થઈ શકો, કાં તો પછી તમે બિઝનેસ બી પોતાનો કરી શકો. અને કેવું કે તમને જવાબદારી સમજાવે છે, કે ભઈ નાગરિક હોવાની શું જવાબદારી બને છે.
હા. એ તો તમે સાચી વાત કહી. અને કેવું છે, કે ખાલી અહ ભણતર જે છે એ ખાલી ડિમાં ડિગ્રી મહત્વની નથી એમ કે ખાલી ડિગ્રી માટે નહીં. પરંતુ સાચું શિક્ષણ જે છે ઈ આપણે એને કહી શકાય કે આપણને સારા વિચ ચારો, સારા સંસ્કાર અને જવાબદાર નાગરિક બનાવે.
હમ્મ-હમ્મ. એજ વસ્તુ છે. અને બીજી કેવું કે, તમે શિક્ષણ લેતા હો તો કેવું કે ઘણા લોકો શું ખાલી ગોખણ પટ્ટી કરીન વાંચીને પરીક્ષા પૂરતું રાખતા હોય પણ એ અત્યારે તમને એવું લાગે, કે આ મારું કંઈ કામનું નથી ભણવાનું, પણ જેમ-જેમ તમે તમારી ફિલ્ડમાં, કે પછી જીવનમાં આગળ વધો ને એમ-એમ તમને એના પોઈન્ટ સમજાય કે હા અચ્છા આ. આ ભણતર હતું, એ અત્યારે હવે કામ લાગ્યું.
હા એ તો તમે અહ સાચી વાત કહી. અને દરેક ક્ષેત્રમાં યોગ્ય શિક્ષણને કુશળતા જરૂરી છે. ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, વૈજ્ઞાનિક વકીલ કે પછી આપણે કોઈ સરકારી અધિકારી લઈ લઈએ ને, તો પણ દરેક વ્યવસ સાયમાં ભણતર તો મહત્વનું છે જ એમ.
કે ભણતર તો મહત્વનું છે જ. પણ અત્યારના જે ગામડા છે ને, ગામડા વિસ્તારમાં શું એવું થઈ ગયું છે કે છોકરાવને ભણાવતા નથી. અને નાની ઉંમર માંથી જ કામે લગાડી દે છે. એમના વિચાર એવા હોય કે નાની ઉંમરમાં કામ લાગશે તો ઘરમાં પૈસા આવશે અને દસ પંદર વર નોકરી કરશે તો સારી એવી મતલબ પોસ્ટ તો ના કહી શકીએ પણ કંઈક એના પાસે પગાર હશે એમ હા સારો એવો.
હા એ તો તમે સાચી વાત કહી કે બાળકોને નાની ઉંમર થી જે છે એમાં લગાડી દેતા હોય છે. પણ એવુ ન કરવું જોઈએ કારણ કે બાળકનો વિકાસ જે સર્વાંગી વિકાસ કરવાના સમયે તમે જારે એને પૈસા કમાવા પાછળ લગાવી દો તો અને એના હાથમાં શિક્ષણ છીનવી લો એના હાથ થી તો પછી એ જે છે એ માત્ર અ પૈસાના ક્ષેત્રે જ આગળ વધશે અને બીજું બધું ભૂલી જશે અને કેહેવાય ને કે એને એ સમય તો એવું લાગશે કે પૈસા પણ જયારે થશે અને જયારે સાચે કોઈ એક એવી વ્યવસ્થિત નોકરીમાં જવાની વાત આવશે કારણ કે મેં કહ્યું એમ દરેક ક્ષેત્રમાં અત્યારે ભણતર તો ઉપયોગી જરૂરી થઈ જ ગયું છે એમ દરેક પ્રકારની નોકરી દરેક પ્રકારનો વ્યવસાય ચલો માની લો કે તમે વ્યવસાય કરો છો બિઝનેસ કરો છો. પણ એમાં પણ તમારે દિમાગ લગાવવાની કે તમારે જે એના જે ભણતર છે. અ જે તમારા અકાઉન્ટસ હોય છે જે તમારે સમજવાનું હોય છે. એમાં તમારે એની તો જરૂર પડે ને સાવ તમે જો ભણતર તમારી જિંદગીનું પાર્ટ ન હોય તો તમે ન કરી શકો. તો પછી એવું આમ પૈસા પૈસા માટે જો બાળકને તમે બાળમજૂરી કે ગમે તેમ કરાવી દો અને પછી હા એ એની પાસે અપેક્ષા રાખો કે મોટા થઈને આમ કરશે આમ કરશે તો એ ન થઈ શકે તો એના વિકાસ માટે એની માટે એને પેલા ભણાવવું જોઈએ એને જે ગમતી હોય એ ક્ષેત્રમાં એને આગળ વધવાનું મોકો આપવો જોઈએ. પછી જે છે આપણે પૈસા વિશે વિચારવું જોઈએ કારણ કે કેહેવાય ને કે કુશળતા હશે એનામાં તો પૈસા તો એને એના કામના મળવાના જ છે.
હ હા એ વાત તમારી સો ટકા પણ અત્યારે મતલબ ઘણા બાળકોને ભણાવતા નથી હોતા અને પછી એવું અપેક્ષા રાખે કે એ અત્યારે નોકરી કરશે દસ વર્ષ કમાશે પછી બિઝનેસ ખોલશે. પણ કેવું થાય ખબર કે અત્યારે જે મતલબ એની ભણવાની ઉંમર જે એ ટાઈમે એ ભણતો ભણે ને. તો એનું મગજ વિકસિત થાય એને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસે એની પછી કેવું કે સમાજ ના વિકાસમાં યોગદાન આપ આપી શકે મતલબ કેવી રીતે શું કરવું, સોસાયટીમાં કેવી રીતે બેસવું એ બધી એને સમજણ આવે. અને કેવું કે તમે બિઝનેસ બી કરો ને. તો એમાં બી તમારે શિક્ષણ ની તો જરૂર પડે કેમ કે કઈ રીતે તમે દુનિયાથી અલગ થઈ શકો એ વિચારવા માટે જે વિચાર શક્તિ છે એ તમે ભણ્યા હશો. તો તમારી ઉપર મતલબ શું કેવા ક્રિએટિવિટી આવી છે તમારા અંદર એની.
હા એ તો તમે સાચી વાત કહી કે ભણવાથી જે છે એ તમારે શિક્ષણ ઉપરાંતનું પણ જે તમારે જ્ઞાન છે તમને ભણતરમાં મળશે કારણ કે જે ભણતર છે શિક્ષણ જે છે. એમાં ખાલી પુસ્તકો નથી એમ પુસ્તકો જ નથી. એની ઉપરાંત પ્રયોગો ચર્ચા પછી રમત ગમત વાંચન અવલોકન અને જીવનના અનુભવો પણ મહત્વના છે. કે શિક્ષણમાં તમને અ ખાલી પુસ્તકયું જ્ઞાન કે ચોપડિયું જ્ઞાન નઈ. એની અંદર બીજું બધું તમને મળશે. જેનાથી તમારે જીવન જીવવા માટે જીવનમાં સક્ષમ બનવા માટે જે મૂલ્યો જે છે. એ તમારામાં વિકાસ પામશે.
હ, હા, એ તો વાત સાચી. અને અત્યાર કેવું બધા લોકો માને કે તમારી જોડે ડિગ્રી હશે ને એટલે તમે વેલ એજ્યુકેટેડ અને સારી નોકરી મળે મળી જ જશે. પણ તમે જોવા જાવ ને તો અત્યારના જમાનામાં તમે ઇન્ટરવ્યુ આપશો ને તો પહેલો સવાલ એજ કરશે કે તમે તમારે. તમારી અંદર લોકો કરતા શું અલગ છે. પછી તમારી કોમ્યુનિકેશન સ્કીિલ નોટિસ કરે, પ્રોબ્લેમ સોલ્વિંગ માઇન્ડસેટ જોએ તમારું. તમે વકીલ તે રીતે ભણ્યા હસો અને ખાલી ચોપડીયું જ્ઞાન મતલબ કેવું રાટટ્ટાવાળું લઈ લીધું હોય. તો તમારું બધું વિકસિત થયું હશે.
અહા, એ તો તમે સાચી વાત થયી. કે અ જે અત્યારના સમયમાં કેવું થઈ ગયું છે કે માત્ર ડિગ્રી પર તમને જોબ નથી મળતી. તમારામાં કુશળતા તમે જેમ કહ્યું કે કોમ્યુનિકેશન સ્કીલ પ્રોબ્લેમ્ સોલ્વિંગ સ્કીલ એ બધું હોવું જરૂરી બની ગયું છે અત્યારે. અને અ અત્યારે તો આજકાલ તો પાછું એવું પણ ગ્યું છે કે ઓનલાઈન શિક્ષણનું મહત્વ જે છે એ ઘણું વધી રહ્યું છે એમ.
હ હા ઓનલાઈન શિક્ષણનું મહત્વ તો બહુ વધી રહ્યું છે અને એક વસ્તુ જોવા જઈએ તો કોરોના ટાઈમે જે એ વધ્યું તું એ પ્રમાણે આપડા આપણને હેલ્પ પણ મળી તી. કેમ કે ઘરે બેઠા -બેઠા આપણે કશું કરી નતા શકતા. અને એ ટાઈમે મતલબ યુટ્યુબમાં લેક્ચર્સ આવા લાગ્યા. પછી ઝૂમ મીટિંગમાં લેકચર થવા લાગ્યા તો આપણને કેવું થાય કે આપણું ભણતર ના બગડ્યું. અને ભણી શકીયે આપણે એ ટાઈમે.
હા, એ તમે વાત સાચી કહી. કે તમે કહ્યું એમ કે કોરોના સમયે જો આ ઓનલાઈન શિક્ષણ ન હોત. તો જે છે એ બાળકો જે શિક્ષક શિક્ષણમાં એટલા વર્ષો પાછળ રહી જાત. અને શિક્ષણ લ લથડી જાત, તો ભારતનું યુવા ભારતના બાળકો લથડી જાત. પણ એ સમયે ઓનલાઈન શિક્ષણે જે છે. એ બાળકોને ઘરે બેઠા શિક્ષણ જે છે પ્રદાન કર્યું. અને એના લીધે એનું ઓનલાઈન શિક્ષણનો છે એ ક્રેઝ વધી ગયો. અને એ ક્રેઝ હજુ સુધી ચાલુ છે. કેમ કારણ કે બાળકો જે છે કારણ કે એક વસ્તુ હું માનું છું કે. જે દૂર -દૂર થી જે શાળાએ જતા બાળકો હોય એમને છે ને ટ્રાન્સપોર્ટેશનમાં વધારે જે છે ટાઈમ જતો રહેતો હોય છે. સમય અને ઉર્જા આ બંને જાય છે. તો ઘરે આયને તો પાછુ રિવિઝન કરવાનો સમય ન મળે થાકી ગયા હોય એટલે. પણ ઓનલાઈન શિક્ષણમાં એવું નહી. ઓનલાઈન શિક્ષણમાં કેવું કે તમારે તમારા સમય પ્રમાણે તમારા કોમ્પ્યુટર સ્ક્રીન કે તમારા લેપટોપની સ્ક્રીન આગળ બેસીને ભણી શકો. ઉપરાંત તમને જે રીતે ગમે છે. એ રીતે તમને ગમતા શિક્ષક પાસે તમે તમારી રીતે જ્ઞાન મેળવી શકો તો એ સમસ્યા તો માઇનસ થઈ જાય કે મને આ સમજ નથી પડતી કે મને આ શિક્ષક ના આ રીત થી મને તકલીફ છે એ એના પ્રમાણે એ જ્ઞાન લઈ શકે છે સમજી શકે છે તો એને સમજાય પણ છે ઉપરાંત જે બુકો મોંઘી મોંઘી જે મળે છે હાર્ડ કોપી એ સોફ્ટ કોપી ઓનલાઈન જે છે બધી અવેલેબલ પણ છે. તો એના કારણે શિક્ષણ જે છે એ ઘણું કેવાય ને કે વિદ્યાર્થીઓને હાથમાં હવે સરળતાથી આવતું થઈ ગયું છે
હા એ વાત સાચી તમારી કેમ કે... બધા છોકરા મતલબ અલગ અલગ રીતે એમને સમજણ પડતી હોય અને શિક્ષક ની રીત અલગ અલગ હોય ભણવાની. હવે સ્ટુડન્ટને જે રીત યોગ્ય લાગે એ તે મતલબ એ ટીચરને ફોલો કરીને એના લેક્ચર જોઈને એ જ્ઞાન મેળવી શકે છે.
હા એ તો તમે સાચી વાત કહી કે અ એ રીતે છે એ એની રીતે જે છે એ જ્ઞાન મેળવી શકે છે અને જે કહેવાય ને કે ખાલી શિક્ષણ શાળા પૂર તું ન‌ હોવું જોઈએ એમ, કે શાળામાં ભણવા પૂરતું ન હોવું જોઈએ. જીવનભર નવી નવી વસ્તુઓ શીખતા રહેવી જોઈએ શિક્ષણ ઉપરાંત નવી ટેક્નોલોજી, નવી ભાષા, નવી કુશળતા એ પણ શિક્ષણ ની સાથે સાથે કહેવાય ને કે ભણતરની સાથે સાથે કે ગણતર પણ ગણ ગણતર પણ જરૂરી છે એમ. તો એવી રીતે જે છે એ ભણતર અને ગણ‌ ગણતર સાથે જે છે બાળક યુવા કે કોઈનો પણ એક સર્વાંગી વિકાસ થતો જોવા મળે છે.
હા આ એ વાત સાચી અને કેવું કે ભણેલા બધા લોકો ભણેલા ગણેેલા હશે ને તો દેશમાં ગુના ઓસા ઓછા થશે અને પોતાના અધિકારો અને ફરજો સમજાશે. સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે વધુ જાગૃત હોય થશે.
હા એ વાત તો તમારી સાચી છે. સારું સારું તમારી સાથે આ વિષય પર ચર્ચા કરીને મને ખુબ જાણવા મળ્યું એ બદલ તમારો ખુબ ખુબ આભાર.
હા સારું ચલો મળીએ પછી.
હા આવજો.